કેમ છો
હેલો હેલો અવાજ આવે છે ના ઓછો આવે છે તમારો અવાજ
હેલો હેલો
હલો હા બોલો
અ કેમ છો
તમારો અવાજ ઓછો આવે છે.
હેલો
હા હવે આવી ગયા કેમ છો તમે
હું મજામાં છું તમે
બસ હું પણ મજામાં છું.
આજે હું એક સરસ બુક વાંચી રહી હતી‌ તમે શું કરતા હતા.
હું તો એક મુવી જોઈ અ રહ્યું હતું મને મવી જોવું ઘણું ગમે છે.
મને બુક્સ વાંચવી વધુ ગમે છે તમે મુવીઝ કેમ પસંદ કરો છો.
મુવીઝમાં વિઝુઅલ ઇફેક્ટ અ મ્યુઝિક અને એક્ટિંગ હોય છે જો મલે છે એટલે મજા આવે છે.
ઈ સાચું છે પન બુક્સ વાંચતા ઇમેજિનેશન વધે છે આપણે પોતાની રીતે કેરેક્ટર્સ અને સીનને ઇમેજિન કરી શકીએ.
પણ મુવી જોવામાં ઓછો સમય લાગે છે એક એક બે કલાકમાં સ્ટોરી પૂરી થઈ જાય.
હા બુક્સમાં થોડો વધુ સમય લાગે છે પણ ડિટેલ્સમાં પણ વ વધુ મલે છે.
જ થાકી જા ત્યારે મુવી જોવું સરળ લાગે છે બસ બેસીને એન્જોય કરો
હા બુક્સ વાચવા વાંચવાથી કોન્સન્ટ્રેશન પણ વધે છે મોબાઈલ અને ટીવીથી થોડી દૂર મલે છે.
મુવીઝ પણ ઘણું બધું શીખવા શીખવાળ મળે છે હિસ્ટોરિકલ મુવીઝ જોઈએ તો ઈતિહાસ વિશે ખબર પડે
બુક્સમાં પન નોલેજનુ અ ખજાનો હોય છે ઘણા સબ્જેક્ટ પર ઊંડી માહિતી મલે છે.
અ મુવીઝમાં ઇમોશનલ ઝ ઝપડી રીતે સમજાય છે એક્ટરની એક્સપિરિયન્સ જોઈને અ લગવાનું અ અનુભવ છે.
હા બુક્સમાં રાઈટર અ શબ્દો જયા આ શબ્દો દ્વારા ઈમોશન્સ બતાવે છે તે વાંચવાની મજા અલગ હોય છે.
આજકાલ લોકો પાસે સમય ઓછું હોય છે એટલે મૂવીઝ પોપ્યુલર છે.
હા પન રોજ થોડું વચન કરવું પન જરૂરી છે ને
તમે કયા પ્રકારની બુક્સ વાંચવી પસંદ કરો છો.
મને એડવેન્ચર મિસ્ટ્રી અને ઇમોશનલ બુક ગમે છે. તમે કયા પ્રકારની મૂવીઝ જોવા પસંદ કરો છો.
મને તો એક્શન કોમેડી અને સાયન્સ ફિકશન મુવીઝ ગમે છે.
જો કોઈ બુક ઉપર મૂવી હોય તો તમે પહેલા શું પસંદ કરો બુક કે મૂવી.
હું તો મુવી પસંદ કરીશું અને પછી રસ પડે તો બુક વાંચું
હું તો પેલા બુક વાંચુ અને પછી મૂવી જોઉ પછી કમ્પેર કરવાની મજા આવે
હ ઘણી વાર મૂવીઝમાં બુક જેટલી ડિટેલ્સ નથી હોતી.
બિલકુલ એટલે ઘણા લી અ રીડર્સ કહે છે કે બુક્સ વધુ સારી હોય છે.
પણ કેટલીક મૂવીઝ એટલે સારી હોય છે કે લોકોને ખૂબ પસંદ પડે
હા બંનેની પોતાની અલગ ખાસિયત છે.
મુવીઝ ફેમિલી સાથે જોવાની મજા પણ ઘણી આવે છે.
હા બુક્સ પણ ફેમિલીમાં શેર કરી શકાય એક બુક ઘણા લોકો વાંચી શકે
સ્ટ્રેસ પણ ઓછું થાય છે.
હા અને બુક વાંચવાથી માઈન્ડ કામ થાય છે.
તને રોજ કે કેટલો સમય વાંચવું
અ લગભગ એક કલાક
હું વીનકેનડમાં એક બે હાલો હેલો હેલો.